વાલેકુમ સલામ શું ચાલે બધું તબિયત પાણી ખેર ને?
હા, સુમા ખેર હો અને હું પણ એવું વિચારી રહી હતી કે આપણે છે ને અજમેર જઈએ. આજ અત્યારે વેકેશન છે તો બધાને લઈને આપણે છઠ્ઠી ઉપર જશું
અરે વાહ ખવાજા મોઈનુ દિન ચીસદી વાહ આપડે તો ચોક્કસ છઠી પર જઈ તો કઈ રીતના જશું આપણે
આપણેે તો પેલા છે ને તારા ફેમિલી ને બારી ફેમિલી આપણે આચર આપડે મિત્ર તો બધા સાથે ગયા હવે એમ થાય કે એક વાર ફેમિલી સાથે જઈ આવીયે અજમેર સરીફ અને એવું હોય ને તો ત્યાંથી તારા ઘર સાઈડ થી જ ટ્રેનની બુક બુકિંગ કરાવી નાખીએ અમે બધા ત્યાં આવતા રહિશું તો મને એવું લાગે કે આપડે ટ્રેન બુકિંગ ટ્રેનમાં જ જઈએ
હા તો તારી વાત સાચી છે તો તું એમ કર મારા ઘરે તાર ફેમિલી સાથે આવતી રહેજે હું ત્યારે છે ને અ છઠ્ઠી ટાઈમે તો તત્કાળ ટિકિટ પણ નથી મળતી તો હું અત્યારથી ના છે ને આ ટિકિટ બુક કરાઈ નાખું છું એ તો તને ખબર જ જસે ને કે છઠી રબી ઓ લવલ ક્યારે ઉર્ષ આવે છે તો એ પ્રમાણે ઉર્ષની જયારે છઠ છે ત્યારે જ હું કરી નાખું બરાબર ને
હા બસ આપડે તે દિવસે એક દિવસ વેલા જશું અને છઠ્ઠી શરીફે આપડે ખવાજા મોઈનુ દિન ચીસદીના દીદાર કરવા જાવું છે
હા ત્યાં તો આપડે જશું સાથે સાથે હ ને આપણે અનાસાગર પણ જશું તારાગઢ પણ જશું
અન્નાસાગર માં તો કઈક અલગ જ પાણીમાં જશું ને હોળીમાં
હા એ રીત ના ને.
હા તો એ નજારો તો કઈક અલગ જ હશે અને આપડે તને અ્યાં ત્યાંનો કઈક કિસ્સો છે અન્નાસાગર નો તું મને જરાક જણાવ ને.
ત્યાં તો હું તને કેતા ભૂલી ગઈ કે અન્નાસાગર નો તો એક બઉ મોટો કિસ્સો છે. એમાં એવું હતું કે અન્નાસાગર માં હે ને અ જે. પાણી નું તળાવ આવેલું હતું ને આ. એ એકદમ ખાલી હતું. અ પેલા તો ભરેલું હતું પરંતુ ત્યારે હેને ખાવ્જા અ મોયુનુ દિન ચીસ્તી ની ચીસ્તીને હેને એ સમય માં હેને. ત્યાંથી પાણી હા ત્યાંના જે રાજા હતા ને એ બંધ કર્યું કે આ પાણી હે ને તેમને નહી પીવાનું એમની સાથે એવો અન્યાય કરવામાં આવ્યો હતો પરંતુ એ સમયે હેને પછી જે ઊટો તો હતા ને એ એમનેમ ત્યાં બેસી રહ્યા હતા. અને અ પછી ત્યારે એક માણાએ એમને એમ કીધું માણસ એમની પાસે આવીને કે જો મારા ઉઊંટો એમના ભૂખાયા હે તો ખ્વાજા. અ ગરીબ નવાજ તે હેને તે અ ત્યાં દુઆ કરી અને તેમની કરામત ત્યાંથી ને હાસિલ થઈ કે. એને પાણીને એમના આ ઓલુ. લોટો જે ચિસ્તાન આવે ને તેની અંદર જ બધું સમાવી દીધું તું.
હા એ તો મને ખબર છે કે મન જીસ્તી એ આખું ત્યારે આખું શહેર અજમે આખું અજમેર શરીર છે ને પાણી વગર નું હતું આ કાર મચી ગયો હતો. જયારે આ રાજા ના બન્યું ને ત્યારે અને આપડે ત્યાં છે ને આપડે ઢાઈ દિનકા ઝોપડા આપડે અહિયાં પણ જઈશું
હા યાર એ તો બહુ મસ્ત છે. અને તો તને તો ખબર જ છે કે અજમેરની ગલીઓ એ ગલીઓમાં તો કેટલી રોનક છે અજમેર જઈ તો તો એમ થાય કે જાણે આપ આપણે અ આખા ઇન્ડિયાની ટુર કરી લીધી.
અરે ધ્યાં શાંતિ મળે અને ઈ ક્યાંય ન મળે હું તો અજમેર ગઈ હતી ને. ત્યારે જોકે ફેમિલી સાથે નહોતી ગઈ મારી બેન સાથે હું ગઈ હતી તો ઈ હું તો છે ને નોકરી સવારમાં જોઉ ભજન ની નમાજ તો અજમેર શરીફ એ આપડે દર્ગા એ. તો હું તો દરગાએ જઈ ને મને તો એટલી શાંતિ મળતીને મને તો એમ જ થતું કે હું દરગાય એ ને દરગા એ રહું. બસ બીજું કઈ નહી મને એવું ન થાય કે હું કય બીજે જાઉં. તોય પછી અમે ફર્યા હતા તો ફરી પણ મને તો દરગાહ એ જ એટલી શાંતિ તી મળે ને મન શાંત રે ને આપણને કઈ વિચાર જ ના આવે કોઈ જાતના વિચાર નહીં. બસ ખાલી આપડે ઈબાદત કરવાની ત્યા નમાજ પડવાની ઈબાદત કરવાની અને આપણા ફેમિલી ને આપડા અ પરિવાર માટે. કે અમુક બધા માટે આપડે દુઆ કરવાની હું તો ઈજ કરતી તી બહુ મજા આવી મને.
હા યાર એ તો ખાસ જ છે ત્યાં જઈ તો નમાજ પડવી. અને એ બધું તો ઠીક કુરાન શરીફ ની. અ તિલાવત કરવી ને એ બધું તો બહુ મસ્ત છે અને ત્યાં તો જુમમાના દિવસે કેટ કેટલી ભીડ જમા તો શું પણ આમ દિવસોમાં પણ કેટલી ભીડ હોય છે.
હા ત્યાં તો બહુ વધુ ભીડ હોય છે. આખી એવું નઈ કે આ મુસ્લિમ સમાજના લોકો જ ત્યાં જઈએ. પણ ત્યાં કોઈ પણ કોઈ પણ ધર્મ ના લોકો આપણને બધા ધર્મ ના લોકો છે ને. ત્યાં આપડે અજને શરી માં જોવા મળે છે ખ્વાજા મહયની દિન ચિસ્તીની દરગાએ.
હા એ વાત તો તે સાચી જ કીધી અને ઉર્સ પણ તો ક્યાં કેવું મસ્ત જુલુસ નીકળવાવામાં ત્યાં આવે છે ને. ત્યાં લંગર કરવામાં આવે છે જે ત્યાં નિ્યાજ બને છે એ નિ્યાજ તો નસીબદાર ને જ નસીબ થાય.
હા એ તો છેજ ને, અને આપણે તો છઠ્ઠી શરીરના ત્યાં જશું એટલે ત્યાં ભીડ પણ બહુ વધારે હશે એટલે આપણે આપણે, એવું હશે ને તો છઠ્ઠી શરીફ ના દિવસે આપણે નાના બાળકોને તો ત્યાં હોટેલમાં જ રાખ દસું, કેમ કે થ્રીટ એટલી હશે ને કે તું જોને કે હું ને તું બે ખોવાઈ જશુ એટલી ભીડ હશે ત્યાં. એટલે આપડણે દીદાર તો ત્યાં કરવા જ છે આપડણે છઠ્ઠી ના દિવસે. એટલે તો આપડે એમ કશું તો આ લોકોને તો છે ને ત્યાં એક ને ત્યાં રાખશું ને પ પછી આ આવે આપડે રીધર કરી આવીએ પછી. પછી ઈ જઈ આવે દરગા એટલે આપડે ઈ પ્રમાણે ગોઠવશું, તારું શું કેવું?
હા માર પણ એજ કેવાનું થાય છે. અને તને ખબર જ હશે ને કે આપડે તો ઉર્ષની અંદર ભીડ પણ એટલી હોય છે. પરંતુ ઉર્સમાં ખાસ કરીને તો ત્યાંની, આ જે મોરમ આવે. તો મોહરમમાં ત્યાં જન્નત થી દરવાજો ખોલવામાં આવે છે વરસમાં એક વખત જ ખુલે છે. તો તને ખબર જ હશે ને. તે દરવાજા નીચે થીને તો આપડા હને ખ્વાજા મુ નું દિન ચીસ્તી પસાર થયા હતા. અને આજ લગીને એવું માનવામાં આવે હે કે જે, જન્નતિ દરવાજો હે ને. તે છઠ્ઠી ના દિવસે રબિલ અવલ ના દિવ દિવસો પછી હેને ત્યાં જે જન્નતિ દરવાજો ખોલે ને એના નીચે તમામે તમામ. જેટલા વલીઓ છે એ બધા તેના નીચે થી પસાર થાય છે. તો તે દરવાજા નીચે થી નીકળવું એ તો નસીબ ની વાત છે.
હા તો ચોક્કસ આપડે એક વાર એવું પણ કરશું કે આપડે તો ત્યાં મરમ ઉપર જઈ આવશ. એટલો, જનતી દરવાજો તો આપણને પણ એવો મોકો મળે અલ્લાહ કરેને જો આપડા કિસ્મતમાં હોય તો આપડે પણ ત્યાં જનત તે દરવાજે જઈ આવીએ.
હા ઈ પણ છે અને તને ઈ પણ ખબર હશે જ ને કે ત્યાંની મહેંદી ખબર હ ઉરસ જે ખ્વાજા મઈનુદ્દદીન ચિસ્તિ ના, મોહરમ ના આગલા દિવસ હોય તે દિવસમાં ત્યાં મહેંદી લગાવવામાં અ જે તુરબજ છે એના ઉપરની સાઈડ હે ને મહેંદી લગાવવામાં આવે છે. અને એજ મહેંદી પછી જે એમની જેમના નિકાહ ના થતા હોય. તેમને મહેંદી આપવામાં આવે છે ને તે મહેંદી લગાવવામાં આવે છે તો જેથી જે લગાવે તો તેમને બઉ જલ્દી અને જલ્દી તેમના નિકાહ નક્કી થઈ જાય છે એ વાત તો તે સાંભળી જ હશે ને
હા એ વાત મેં સાંભળી પણ છે ને એઈ મેંદી અમારા ઘરે પણ આવેલી હ તી મારી બેન છે ને અજમેર ગઈ હતી ને તો એ પણ લઈ આવેલી હતી. કે હું ત્યાંની મહેંદી લઈ આવી છું તો એને પણ અમારા ઘરે તે ન્યાજ અને મેંહદી બંને તેને મોકલી હતી અને હું તને એમ કહુ છું આપણે તારાગઢ જાશું કેમ કે રાત્રે આપડે તારાગઢ નો કઈક નજારો જ કઈક અલગ હોય. અને અહિયાં તારાગઢ ઉપર ચઢશુ એટલે આખું અજ મેર શરીફ છે ને એ આમ ના આમ યાંથી આમ મસ્ત ઊંચેથી સરસ દેખાય ને આખું આમ તું જો ને તો નીચે આમ રોશ ની રોશની રોશની તો તારાગઢ અ જઈએ તો કેવું રહીએ તો આપડે આ આખા ફેમિલી માં જે બહુ ચાલી શકતું હોય ને ઉપર હાલી શકતું હોય ને તો આપડે એવી રીતે જઈએ. તો તારાગઢ ઘણી બધી અગિયાર ઈ તન ખબર હે એ અગિયારમી સદી માં બનેલું એ ઈ ઈ ફોર્ટ કેવાય એક કિલ્લો હતો.
હા એ તો મને ખબર છે એતો મને ખબર છે પણ તું જે આ વાત કરે છે ને કે ત્યાં ચાલીને જશુ ફેમિલી સાથે પણ એવું નથી આપણે ચાલીને જવું હોય ને તો કાર પણ લઈ જ જાય છે ઈ જ પ્રેસ અને બીજા નંબરમાં વાત કરી તો ત્યાં પણ ઈ રોજો મુબારક છે એ તને ખબર જ હશે ને
હું ત્યાં ગઈ નથી એટલે મારે જાવું છે તો સાથે હોય તો આપડે જઈ આવીએ મને મેં નથી જોયું.
આ તો વિશાળ આપણ જશું ને ત્યારે તારગઢ પણ સાથે સાથે જતા આવશું. અને ખાસ કરીને તો છે ને ખાસ કરીને તો આપડે જયારે રહી ને ત્યાં છ સાત દિવસ જશું એટલે આપડે સાથે સાથે બધા જગ્યાએ દીદાર થઈ જાય ને.
હા ચોક્કસ પાકું આપડે સાત દિવસ માટે જ જશું અને આપડે ત્યાં બધું છે ને બધે જઈ આવશું દરગાહ ત્યાં બીજી હશે ત્યાં આપડે દીદાર પણ ત્યાં ના પણ કરી લેશું બરોબર
હા તો ઠીક છે તુરું કાલે મારા ઘરે આવીજા આપડે સાથે મળીને બધું હે ને ટિકિટ પણ બુકિંગ કરી નાખીએ અને કઈ રીતના જાવું એ બધી પ્લાનિંગ પણ શાંતિ થી બેસીને કરી નાખી ઠીક છે
હા ચોક્કસ તો કાલે મળીએે
એ હા અલ્લાહ હાફિસ.